શુ કરે છેં મિત્ર
કઈ નથી
હમ્મ સારું છે ને આ તો મિત્ર ચાલો આજે આપડે કઈક સ્વચ્છતા વિશે વાત કરીએ.
હા ચાલો.
જેમ કે આપણને ખબર જ છે કે આપણા વિસ્તારમાં કે આપણી પોતાની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે તેમ, તેવીજ રીતે જોવા જાય એ તો હાલના સમયમાં કેટલી બધી ગંદકી વધી રહી છે. તે ગંદકીને હટાવવા માટે ઘણા બધા પ્રયાસો પણ થઈ રહ્યા છે પણ હજુ સુધી તેવી તેવી જ ગંદકી ગંદકી જોવા મળે છે.
તે ગંદકીના કારણે કેટલાક બધા લોકો બીમાર પડી રહ્યા છે. કેટલા બધા નાના બાળકો રોગોના ભોગ બની રહ્યા છે. એટલા માટે આપણને સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે, તો મિત્રો સ્વચ્છતા વિશે જરાક તમે થોડી વધુ માહિતી આપશો?
હા તમને હું સ્વચ્છતા વિશે થોડીક વધુ માહિત તી આપપ માગીસ. કારણ કે આજના સમયમાં ઘણી બધી વસ્તી વધી રહી રહી છે. અને એના રોજબરોજ નાંદ જેમાં કે સાધનો એની જીવન જરૂરિયાત વસ્તુ પ્લાસ્ટિક ઘણો એવો ઘણો ઉપયોગ હત. વધી રહ્યો છે. અને નવા નવા વધુ ને વધુ ઉદ્યોગો સ્થપાઈ રહ્યા. સ્થપાઈ રહ્યા છે, જેના કારણે ઘણું બધું પ્રદુષણ થતો હોય છે કારણ કે આજના સમયમાં. આજના સમયમાં વસ્તુ વધુ હોય છે જેના લીધે વ્યક્તિઓ માંગ પણ ત્રીજ વસ્તુ અને માબધ પેતા હોય છે દન કાઢ ઘણી વસ્તુ ઓફર છે જેના કારણે પણ એ વસ્તુ નો ઉપયોગ કરે છે અને પછી કઈ પણ જગ્યા એ ફેંકી દે છે. તો એના લીધે ઘણું પ્રદુષણ થયું જેના લીધે જમીન પર જમીન. જમીન પણ થાય છે પાણીમાં પણ થાય છે, જેમ કે લોકો પાણીમાં પ્લાસ્ટિકને એવું લખે છે જેનાથી પાણી પણ પ્રદુષણ થાય છે હવામાન પ્રદુષણ. થાય છે, પાણી પ્રદુષણ એવો ગાડીઓના અવાજથી એ ઘ ઘણી એવી ધ્ણીઓ છે. જે જેના જ ઉખાડો ઘણું પ્રદુષણ થાય છે કારણ કે આજના સમયમાં વધતી જતી વસ્તી અને વસ્તી ના કારણે ઘણું એવું તેને અટકાવવાના સરકાર દ્વારા ઘણા એવા પ્રયાસો ચાલી રહ્યા છે, જેમ કે નગરપાલિકાને એવું પણ અગ્નિ વધતી ઘણી ઘણી વધતી હોય છે જેના કારણે, એને અટકાવવાનું એને અટકાવવાનું કાર્ય તો ચાલી રહ્યું છે, પણ જે વ્યક્તિઓ રોજબરોજ ઉપયોગી વસ્તુઓનું ઉપયોગી કરે છે પણ એ પૂરતા પ્રમાણમાં જો ઉપયોગ એ નક તો જાળવી શકે છે જેમ કે આપણા આપણે જોઈએ તો આપણા ઈલાકાની જ નહી પરંતુ આપડે ધ્યાન કર એ કહી છે. એની પણ સ્વચ્છતા હોવી ખૂબ જ જરૂરી છે કેમ કે આપણે સ્વચ્છ રેશું તો આપણા બાળકો સ્વચ્છ રેશે અને આપણે જો સ્વચ્છ રહેશું તો બીમાર નક્કી પડીશું. આપણ કે આપણે આપણા શરીરની કાળજી રાખવા જોઈએ. એવી જ રીતે સરખટમાં ગણી એવી. ઘણા એવી નગરપાલિકા એવી જેવી દ્વારા સ્વચ્છતા જાવાનું કાર્ય કર્યું છે પણ શહેરમાં શહેરમાં એ એવી અમુક એવી જગ્યા હોય છે. જે બાજુ નગરપાલિકાઓ આટલું ખાસ ધ્યાન આપતા નથી. કારણ કે જે ઉપર ઉપર જે જે નજીક નજીક હાઈવે પર જે રસ્તા હોય. ત્યાં પણ તે બાજુ જે સરકારના જે સસ્તા સહતા માટે ચાલી રહી છે. એ લોકો કાર્યકર્તા હોય. પણ અમુક એવી જગ્યા હોય છે શહેરમાં જ્યાં ત્યાં કોઈ આટલું ખાસ ધ્યાન નથી નથી આપતું ત્યાં પણ એ લોકો એ ધ્યાન આપવું જોઈએ. અને જે લોકો વધુ પડતો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક નો ઉપયોગ કરે છે, એ લોકો એ પણ પ્લાસ્ટિક ન પ્લાસ્ટિક કે એ વસ્તુઓને મોટા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે આપણા આસપાસ કે આપણા ઘરને પ્રત્યેક જગ્યા આપણે સ્વચ્છતા જાળવી શકીએ, કારણ કે સ્વચ્છતા એ આપણા માટે જરૂર છે. જરૂરી છે જો સ્વચ્છતા જ ન હોય તો આપણે બીમાર બીમાર પડવાની કેતા હોય કે કારણ કે સ્વચ્છતા નહી રાખવું છે તો આપણે બીમાર પડવાનું શક્યતા જરૂર જરૂર છે જ. તેના કારણે આપણે મોટા, મોટા પ્રમાણમાં આપણા હોસ્પિટલ નો બિલ નો ખર્ચો વસ્તુઓ થવાની છે હવે મિત્રો તમે કઈ કેવા માંગો છો?
હા મિત્રો તમે જે કીધું તે વાત સાચી છે. મારું એવું કહેવાનું છે કે જો આપણે પોતે સ્વચ્છ રહીએ તો આપણે બીજાના શહેરને કે આપણા ગામડાને કે આપણા વિસ્તારમાં પોતે રહીને આપણો વિસ્તાર સ્વચ્છ રાખી શકીએ. અને આપણે હાલના સમયમાં જોવા જઈએ તો કેટલા બધા લોકો માવા ગુટકા ખાઈને ગમે ત્યાં થૂકે છે. બિનજરૂરિયાત વસ્તુઓ ફેંકે છે જરૂરિયાત હોય તો પણ ફેંકે છે. એ ઘણી બધી હોસ્પિટલમાં લોકો સ્વચ્છતા રાખવો હોય લખેલ હોય છતાં ગમે ત્યાં થૂકી જાય છે. પાન ગુટકા એવું ખાઈને ગમે ત્યાં થૂકે છે. એવી ઘણી બધી હોસ્પિટલમાં સીડીઓ જેવી જગ્યા થૂકતા હોય છે એવું ઘણું બધું હાલના સમયમાં ચાલી રહ્યું છે. અને મારું એવું કહેવાનું છે કે પહેલાના સમયમાં ઘણા કેટલાક લોકો સ્વચ્છતા જાળવતાને તંદુરસ્ત રહેતા. જેમ કે આપણે ગાંધીજી નું ઉદાહરણ લઈ લે તે સ્વચ્છતા વિશે કેટલા ધ્યાન આપતા. તેવી જ રીતે હાલના યુગ ધ્યાન આપતી નથી. તમે કીધું તેવી રીતે કે નગરપાલિકા જે કેટલી બધી જગ્યા એ સાફ કરે છે કેટલી જગ્યા એ સાફ નથી કરતી. તેવું જ ચાલી રહ્યું છે કેટલી બધી જગ્યાએ ગટરો ફુલ ભરીને એમ જ વહેતી જાય છે જેના કારણે મચ્છરો પેદા થાય છે પાણીમાં રહી રહીને. અને તે લોકોને બીમાર પાડે છે. તો મારું તો એવું કેવું છે કે નગરપાલિકા એ હજુ થોડું વધારે અંદર અંદર વિસ્તારમાં જઈને વધારે સાફ કરવા જોઈએ. જેનાથી આખો માહોલ્લો સાફ થઈ શકે. ને હાલના સમયમાં જોવા જાય તો પ્લાસ્ટિક એટલો આ ઉદ્યોગ જ કેટલા બધા બની રહ્યા છે કેટલી બધી ઇફેક્ટ એના કારણે કેટલું બધું જળ પ્રદૂષણ થાય રહ્યું છે. અને કેટલો બધો પ્લાસ્ટિક ગમે ત લોકો નાખી રહ્યા છે. મારે તો એવું કેવું છે કે આ જે પ્લાસ્ટિક બધું લોકો લખી રહ્યા છે એનું રિસાયકલિંગ કઈ બનાવવા જો. જોઈ શું કેવું છું મિત્રો એના પર તમે?
હા તો હું એના વિશે થોડું કેહેવા માંગીશ. કેમ કે જેમ તમે કીધું તેમ આજના સમયમાં ઘણા લોકો વ્યસન એવા કરતા હતા તધ ત લખલા હોય તો હ થોકવાના હોય ત્યાં આજના જનરેશન પ્રમાણે લોકો એવા હોય છે કે એ લોકો ભણેલા ગણેલા હોય તો ભુટકા માવાક ખાઈનેજ ના થવા નતા પણ થૂંકે છે જેમ કે સરકારી હોસ્પિટલ ત્યાં લોકો પોતા સારવાર કરવા જતા હોય છે. ત્યાં પણ ત્યાંની પણ દીવાલો એવી જ ખરાબ હોય છે. ગુટકા માાવવા ખાયને ખાયલી તો તેવા ઉપર સુતા હોય છે લાલ હોય છે બધી જીવા એ આજના સમયમાં જોવા મળ્યો છે મે તમે કીધું કે. આજના સમયમાં ઘણા એવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. જેઓ પ્રમાણમાં ઘણું નદીઓને પાણી લે છે અને એક ખરાબ પાણી પાછી નદીમાં છોડી દઈ. જેથી જ પ્રદૂણ પણ ઘણો થતો. અને એવા જ ઉદ્યોગો ઘણા છે એ લોકો એવા જેરી દસો હવામાન છોડે છે જેથી આ જેથી લોકો અને સ્ણીને પણ ભારે ફસ લગના તકલીફ થતી હોય છે. તેમજ તેમ આ ધ્વનિ પ્રદુષણ પણ ઘણું થતું હોય છે ઘણા ઘણા ઉદ્યોગોનો અવાજ વસ્તી ગાડીઓનો પણ અવાજ કેમ કે વધતી વસ્તીના કારણે લોકોની જરૂરિયાત અને હેરફેર માટે. વાહનો વધારે વપરાતા હોય, તે ટ્રાફિક ના કારણે ઘણા એ ગાડીઓ ના હોના કારણે પણ ધવનની પ્રદૂષણ થતો હોય છે. તેમ કની કપની કે ઉદગ તે વાતાવરણ માં ઘણા એવા પ્રદુષિત. વાયઓ થોડે સુધી ના દીધું પણ. ભારે નુકસાન થતું હોય છે, અને આ સરકારની જે. વાહનો વધારે સ્વચ્છતા માટે તો જે કામ કરી રહી. લું એલું પૂરતું ધ્યાન આપતી નથી. સ પણ દું. તે સહટમાં અમુક અમુક જગ્યાએ રસ્તાઓ અને અમુક જગ્યાએ એકદમ સાફ સફાઈ કર હો. પણ અમુક એવી જગ્યા હોય છે, જ્યાં ગટરનીને એવી ગટરની એ હોય, જે સાફ-સફાઈ રહેતી નથી. ત્યાંથી પસાર થવાનું પણ ભારે મુશ્કેલ જતા હોય, પણ આજના સમાજમાં. એટલું તો થઈ રહ્યું છે, પણ જે લોકો રોજિંદા વસ્તુઓ ન ઉપયોગ કરે છે, અને બારતી તે પૂરતા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો, અને એ જ્યાં જ્યાં ફેકું હોય, તેવી જગ્યાએે ફેક જેથી સારી રીતે સાફ સફાઈ રહે. અને આપણે પણ સાફ-સફાઈ. સાફ સફાઈ માટે છે, જેથી આપણે પણ બીમાર ન પડી શકીએ. એટલું જ મારું તો જોવાનું છે, હવે તમે કેવો.
હા મિત્રો, તમે જે કીધું તે સાચું છે, મારું તો એવું કેવું છે. કે, વધારે સ્વચ્છતાની જરૂરિયાત ને ચોમાસાના દિવસે જ છે. દિવસે જ કરવાની જરૂરત વધારે છે. કેમ કે, ચોમાસાના દિવસો દરમિયાન, વધારે વરસાદ પડવાના કારણે. ઘણી બધી જગ્યાએ કચરો એવી રીતે ફેલાઈ જાય છે કે કચરાને હાથ બી લગાડી શકતું નથી. જેના કારણે પાણી ભેગા થાય છે, અને તેમાં મચ્છરો પેદા થાય છે, જેના કારણે મચ્છરોથી ઘણા બધા લોકોને. કડીને બીમારી થઈ શકે છે, એવું ઘણો બધો એવું થતું હોય છે, ચોમાસાના કારણે
તો મિત્રો. અહીં આપણો ટોપિક સમાપ્ત કરીએ, અને તમારો સહકાર આપવા બદલ. આપણો, ધન્યવાદ, આભાર. થેક યુ, મિત્ર.